હા એ બેઠા તું હું કરે
પારલોદ માસી
અલર માસ એમ હું હી છે
હમ
હે હમ બસ પાર્લર ન બધે
પારલર કે
હું કામ કરો ખેતરમાં?
ખેતરમાં નીદિએ
એવું છે એમ ને?
હમ તું હું કરે
પાર્લર ન બધું કામ કરીએ આવે આગડી ઘરે જવાનું થાશે
એવું છે કેટલી ટેમ ભરવાનું
ત્રણ કલાક
ત્રણ કલાક એમ ને?
હમ.
એવું છે. હ. પાર્લરમાં આવડી ગ્યું?
હમ.
હવ
હા.
એ હારું થિયું શુંખાઈ ગયું તે.
હમ, સિલાઈકામનું ભરિયું કે ફોમ?
સિલાઈ કામનું ભરવાનું છે અને ભરાઈ ગયું અને એમ છે.
ઠેસ.
ઓ. એટલે તુંવે ભર દીધું?
હમ હમ. કરી દીધું. તમે?
અને ભરી દીધું.
એવું છે એમ ને.
હા.
છે ખેતી કામમાં કેમ છે?
ખેતી કામમાં ને જ ને પાણી વાળએે ને ડુંગળી વાળયએે ને એવું ધંધો કરીએ બધે.
એવું છે એમ ને.
હમ તમારે આ ડુંગળી વવાઈ ગઈ.
કોને?
તમારે?
નઈ.
હા પાણી વરાતું હે તમારે હરખું?
હમ.
મે ક પાય પાઈ દીધ હતી.
હમ. પાર્લરમાં તો આવવાનું એમને?
હા પાર્લરમાં તો એ સમય હોય તો દેવો જ પડશે ને?
હમ, હમણા બેક દી સે ને?
હા ક તો ખરે પાલર નો સમય એય તો એ તો દેવો જ પડશે.
હમ.
એક દી એક પગ ખેતર માં ને એક પગ પાર્લર માં ને એવું હાલે.
એમજ હોય.
એટલે તો કવું એક તક પાર્લર માં ને એક તક ખેતરમાં.
હા એ હસી બસ. હમ, બધા હું કરે?
બધા એ મજા કરે, તમારે શું કરે બધા?
તો બધા મજા કરે.
હ તો રવિના ભાભી એને બધાને હું કરે?
હવે બધા ઓલા ઘરે
રવિના ભાભી ને તમારા હિખવડવા લેતા આવો
સિલાઈ કામનું કામ કરે
ચાલું કરી દીધું?
હોવ શરૂ કરી દીધું ધીરે ધીરે શીખવું તો હે નહી અમારી થી પાસે.
હા એટલે હંસો શરૂ કરી દીધો?
હમ પાર્લર નું તો એને કીધું તું પણ એ કે નહી મારે નથી કરવું.
અયા ચાલુ કરી દીધો?
હમ હલખુ કર્યું સવે
એવું છે એમ
હમ થાય તો હવે જોઈએ
મીન્સ અ હરખું કર્યું તો જોઈ લેવાય ટ્રાય મરાય ચાલુ થઈ જ ગયું એમ
જોવું જોઈ લઈએ હવે શરૂ થાય કે નહી પાર્લરમાં તો કઈ આવે ને અમને આવી એ કે મારે એ કે મારે ન થ આવું
હા તો કઈ ઘેરે રયો નથી આવવું તો
હા ન આવે તો પછી અમાર બધું અમાર તો શીખવું એટલે અમે તો આવીએ અમાર તો શી શીખી જાય ને પછી કોણ શીખડાવે પછી કોઈ ન શીખ શીખવાડે તો હારુ કહેવાય ને
કુંવરે અટાણે શીખી લેવાય
હ એમ સારું કેવાય એમ કવ આપણે ગામમાં છીએ તે હું
ગામમાં જેથી શીખવાડે સારું છેને અગર તો આપડે કોણ શીખવાડે
હા એમ બેન છે તે સારું છે આપડે બધાંયને હમ સિખડાવે એટલે આભાર કેવાય આપણા માટે
એટલે કઉ તો ખરી આપણા માટે કામ ખોલવે તો એ એટલો એની માટે આભાર
હા મગર અત્યારે કોઈ એવું છે એ નહી કે શીખવાડે
તને ઘડીકમાં કોઈ ન શીખવાડે કોઈ નજર ના દે
હમમ હમમ એની રીતે કરે બધાય
હમ
એવું છે હમ કઈ નક્કી ન હોય
એટલે તો વાત છે શીખવાડે તે સારું છે કહેવાય એ ન ઘટાણ કોઈ થોડું શીખવાડે
કોઈ નજીકમાં
ત
નવીનમાં કઈ બસ પાંચ વાગે જવાનું છે.
પાંચ વાગ્યે જવાનું એમ
હમ હસ તો મોડું થઈ જાય સાહેબ એવા નહ
આતું મોડું થઈ ગ
પાલર્રનું કામ છે.
હમ
એટલે
આજ તો આજ તો કવ તો કરી કે બપોરે ઘરે આવી બપોરે પછીને અહીયાં આવી. પાર્લરમાં ન કરતો.
ખેતરે હતી સવારમાં પાણી સારતા હતાં.
છે વરસાદ નથી ને એટલે
હમ
આવીને વહી જાય છાટા
હ અ
હમ સેવ છે
નાાટ મોટા આવી ને વયા જાય હારું હરોડું આવી જાય તોય વયા જાય ઘેર પડે ન આવી
એ હ
કોઈ ઓલું થઇ જત. પાણી પી જાય પણ ન આવ્યું.
હમ હમ છુપા
હ માંડવી નેધવાની ક્યારે કરવાનું છે. હા ત્યાંખી નાખ કાલ આમ જઈ આવીએ પછી માંડવીને દઈએ. પછી સુટા તાહુ તા સુધી ધન બોઉ સે
છે.
હા કામમાં તો વણને દવ કપા હવે ઓલું. માંડવી હા ત્યાં ક ન્યાદવાની તૈયારી કરવાની છે.
હમ
હમ મ
હમ
હોય .
ફેસબુક બે હા ભ
તમારે કામકાજમાં કેટલું રિયું?
હવે અમારી ખેતરમાં હું તો કાયદા ને પ્લર માં ષી
હમ
એટલે કાળમાં આવવાનું એ કે ન
બધાં નિયમ હશે.
હા એમ તો ક બધાય ને એમસ્ છે.
હા હ તો ખરી એક ત. કામ થાય ની એક ત પાર્લરમાં આવી જાવ.
નિયમ જ ને આવવાનું છે.
હમ
હવે હંસાનું કામ ખોલવાનું છે ને
હમ પાર્લર નું પૂરું થાય પછી.
હમ એટલે તો કોહ.
હમ.
હવે તો હનસા નું કામ ખોલવાનું છે હવે હનસા નું ખોલે ત્યારે હવાર
હમ સરું જ રવાનું હોય ને આપ શી . કય સારું કેવાય પાણી ન સિલાઈામ હા એમ આપડે આપડા માટે સારું કેવાય.
હ હ.
ગમે શીખીએ આપડણે સારું કેયું ને.
હા.
હા બસ એવીજના કરતો રહે ઈ. ફોટા.
હમ .
કેમ છે, બધાઈ ને.
બધાઈ ને સારુંજ છે, તમારે કેમ છે, બધાઈ ને.
હ બધાઈ ને સારું છે.
હવું છે એમ ને.
હ .
તું હવે હંસો હિકીજા તમારા ભાભીને કૉય તમારે હિકવાડ દે.
શીખી જવાનું જ છે.
આમાં પછી આ ફોર્મ ભરીય તો કેમ લાગ્યું.
હમ તે એમ જ હોય ને.
એટલે ને કે આમાં શીખાઈ જ હોય તો શીવવા તો થાય.
હમ હ હ ઈ હાચી વાત છે. એમાંય ખોટી વાત નહી.
હમ.
તમારે ઘરી લેવા.
તો.
એલ લે .
હમ હમ.
એવું ફાલી મારી. .
એટલે તો કહે છે.
હમ પડીંગીરલ.
રજા પડી જાય ને હવે તો.
હવે તો રજા ને કેમ થવા માંડે તો રજા પડે.
હા એ હ અચ્છા એ બુસે .
હમમ અચછાબુસે એટલે થોડીક મોડી પડે.
એવું છે, એમને.
હમ.
હ. એ.
તો વેલી પડી જાય.
હમ મોવું થઇ જાય ને.
પાંસ વગે પડી જતી સાડા પાંચ તો થાઈ ગયા.
છે. એમ જ હોય ને. હ તો
હા કાલે તો આવવાનુજ હોય ને.
બે ત્રણ દમું છે, તો આવી જવાય ને હવે.
પછી સિલાઈ કામ ન કરશે કે શરૂ
હા પછી સિલાઈ કામનુ જ કરાય ને અત્યારે તો આવડો હતો.
હમ એવુ છે, એમ ને. જે.
હ હોય ને ખરા કરવાનું એ કામ ને આવે આવું બધું નવું શીખાય.
હમ એટલે આપડું બધું. થોડો થોડો અનુભવ પડતો જાય ને આવડતું જાય ને.
હા એ તો
શીખીએ તો.
હમ્મ
ટાણે કહું તો ખરી કે એ શીખીએ તો કાક ટાઈમ લાગે.
હમ્મ. એમ જ હોય ને
હમ્મ.
કેટલા ધણ કપાઈ ગયા જો
કોણ
કાપી નાખશો. આર્થિક કપ્પા હે દ મિનિટ થાયને પછી થઈ તો ગી થઈ કા થઈ બતાવ ની ભલવાર મેસેજ કાઢ તો મિસ એ અગિયાર મિનિટ થઇ ગઈ એમ કેમ હશે હા નઈ
હમ્મ.
તમારો મેસેજ હા જો હા. કટિંગ થઈ ને પછી કટિંગ થઈ કપાયને પછી આ આમ આમ ના જાય આમ જાય ને એમ જાહે નહી પછી કાપતા ના હો નઈ કાપતા નહી ને નાખે કાપે હું લેવા ઈઅન મહિના જવાનો છે. પણ નીકરા મેસેજ આવે હા તે મેસેજ આવશે અમારે તો મેસેજ ભલે લેવા પડશે હા તે કે જે બેન ઉપડે કે મને બોલ એવું એવું એ તો ચાલુ જ હોય અવાજ આવે છે. તમે જાવ ચાક પાહે રાવ અંદર જા પાર્લર નું શીખડા વેરા
હવે પા